બસ મજામાં છો ભાઈ તમે કેમ છો?
મજામાં છું બેન મજામાં એકદમ મજામાં. બસ મજામાં મજામાં.
શું છે વરસાદ નું વાતાવરણ કેવું છે? વરસાદ નું વાતાવરણ છે ને નથી ભાઈ?
ના ના અત્યારે નથી નથી
નથી વરસાદ ઓકે કઈ વાંધંધો નહી તો જયારે પણ એવું થાય કે વરસાદ આજે ખૂબ જ આ ખૂબ જ વરસાદ આવ્યો છે બરાબર તો તમે રજા ના દિવસો મતલબ વીકેન્ડમાં અહ શું કેવા કેવા પ્લાન કરી શકો?
હા, પ્લાન ની વાત કરીએ તો ભાઈ રવિવારે રજા હોય. કે પછી હા રવિવારે ખાસ મોસ્ટલી રજા આવતી હોય છે વરસાદ તો ક્યારેક એવો પડી જાય વધારે તો રજા આપી દે પરંતુ રવિવારે આપણે ખાસ પ્રકારની રજા હોય છે એટલે રવિવારે વેલા ઉઠીને પેલા તો ખમણ ખાવા નીકળી છે ગાંઠિયા ફાફડા
હ બરોબર એ છે એ ગુજરાતીઓની આઈટી છતાં
હા ગુજરાતીઓને બિલકુલ બિલકુલ હા એટલે સવારે વેલા નીક નીકળી જઈએ ને પછી ખમણ ખાવાની પછી પાછા ઘરે આવતા રહીએ ને પછી ફ્રેશ નાહી ધોયને પાછા નીકળી જઈએ ફરવા માટે એટલે પાછા જે ફિલ્મ જોવા ને પાછા
ફરવા જાવ ફરવા માટે થઈને કઈ જગ્યાએ જાય
ફરવા તો આપડે એમ વાત કરીએ આપડે દ્વારકા છે પછી સોમનાથ છે તો એ બધી જગ્યાએ આંટો મારી આવીયે એમ એટલે બે ત્રણ દિવસની રજા હોય તો પછી એક સાથે એક બે દિવસની પાડી લેવાની એટલે એક આંટો મરાય
અચ્છા હા હા તમે ક્યારે ધોધમાં નાહ્યા છો
ધોધમાં બિલકુલ કેમ કે નાના હતા ત્યારે ધોધમાં બો નાયા એટલે
જો હું તમને છે ને એક એડ્રેસ આપું. આપડે ગિરનાર સાઈડ જઇએ ને ત્યાં છે ને રસ્તા રસ્તામાં જટા સંંકર આવે છે તો તે જટાશંકરમાં છે ને એ પેલા પથ્થર ને ઈ કોતરણીથી એક છે ને કે ધોધ સેટનું થઈ ગયેલું છે. હ જયારે ઉપર ઉપરવાસમાં વરસાદ હોય ને ત્યારે ઉપરવાસમાં વરસાદ થાયને ત્યારે ધોધના રૂપે પાણી પડતા હોય તો એ છે ને આપડે લગભગ ગિરનારના ચાર કે પાંચ પગથિયા ચડીએે ને ત્યારથી આ આની શરૂઆત થઈ જાય અને એમાં છે ને નાના નાના કેવાય ને કે પથ્થરથી કોતરાઈને બાથટબ જેવું બની જાય જેથી કરીને ફ્રેન્ડ સર્કલ છે કે પરિવારના સભ્યો છે એ ત્યાં બેસીને પણ આપડે નાહી શકીએ. અને એઈ છે ને આખો દિવસની મજા લેવી હોય ને તો આપડે લઈ શકીએ ફ્રી ઓફ કોસ્ટમાં અને આપડે જે ત્યાં જમવાનું પણ લઈ જઈ શકીએ જેથી કરીને જમવું હોય તો જમી પાછા નાઈ ધોઈ શકીએ અને ધોધનો ફ્લો એટલો બધો હોય ને કે તમે છે ને એક સ્વિમિંગ પુલમાં પૈસા ખર્ચી ને પણ લાવવા જાવને તો તમને આ આનંદ ના મળે
બિલકુલ બિલકુલ તમે જેમ વાત કરી કે આપડે તમે જેમ વાત કરી કે આપડે આપડે ટીફિન લઈને એવું પડે છે પણ અત્યારે તો ઘણી બધી એવી સુવિધા છે કે તમને મફતમાં જમવાનું મળી જતું હોય છે અને રેવાની પણ સુવિધા ત્યાં છે એટલે એ પ્રકારે બો સારું છે. બાજુમાં જ ગોરખનાથ આશ્રમ આશ્રમ દઈને છે ત્યાં પણ તમે જમી શકો છો વિના મૂલ્યે તમે ત્રણ ટાઈમ સુધી જમી શકો છો આખો દિવસમાં
પણ આમાં શું થાય ગોરખનાથ તમે જમવા જાવ ને એમાં શું થાય કે તમે તો પાણીથી પલળેલા હોય બરાબર, તો તમે છેક ગોરખનાથસો પોચો ને એની જગ્યા એ છે, તમે જ્યાં બેઠા છો ત્યાંથી ત્રણ કે ચાર કદમ જ કોઈ એક ઝાડ નું સ્થળ ગોતી લ્યો અને આપડા ઘરે પરિવારમાં કોઈ મોટી ઉંમરની વ્યક્તિઓ હોય તો ઇ છે ઈ ત્યાં બેસીરે પાથરીન. જેને કોઈને ભૂખ લાગે ઇ ત્યાંને ત્યાં તમને સૌ કરી દે ઈવન તમને કોઈ એવો પથ્થર ગોથી લ્યો કે નાતા નાતા પણ તમારા સાથે છે ઈ થેપલા ચ ની આનંદ લેવો હોય. કે કોઈ છે ઈ આપડે કાવો પીવો હોય તો તમે ભીના પગલે બીજે ક્યાંય ન જઈ શકો એનું કારણ છે. એ છે ને ઈ સતત પાણીથી પલળેલા હોય ને એટલે અમુક સમયે શું થાય કે ઇ પથ્થર છે ને એમાં પેલી લીલાશ આવી ગય હોય તો આપણને પડવા ની કે એની પણ શક્યતા રીયે. લગભગ બેક વરસ પેલા છે ઈ એક લેડીસ ત્યાં નાવા ગયેલી. હવે ઈ ચપ્પલ ના કારણે સ્લીપ થઈ ગઈ અને ઇ સ્લીપ થઈ ને તેને એક પથ્થર છે ને ઇ અણીવારો હસે ઇ માથાના પાછળના ભાગમાં એને વાગી ગ્યો. તો ત્યાંને ત્યાં એમનું બેરામ હેમરેજ થઈ અને એનું મોત પણ થયું. એટલે છે ઈ ગમે ત્યારે પણ આવી રીતે આપડે નાવા ધોવા માટે જઈએ તો છે ને પેલા આ પણ સેહતની પણ કાળજી લેવી જોઈએ. આનંદ તો કરવાનો જ. પ જેમ આપડે નાવા ધોવા ધોધમાં ગયેલા છે તો એનો આનંદ તો લેવાનો જ. પણ સાથે સાથે છે ઈ આ પર ધ્યાન રાખવાનું આરોગ્ય રિલેટેડ. તો છે ઈ આપ પડે તો જતા રેશું પણ પાછળથી આપડા જે પરિવારના સભ્યો છે ને ઇ આ શોકને પચાવી ની શકે ને ગમે ત્યારે યંગ જનરેશન હોય કે કોઈ પાળકુ હોય પડી ગમે ત્યારે જાયને તો પણ છે ઈ તમારે ધ્યાન રાખવું જોઈએ. તમને ખ્યાલ હોય તો હમણાં બે કે તન દિવસ પેલાના ન્યૂઝ છે, ખ્યાલ છે? તમને ગિરનાર પર્વત પરના ન્યુઝ
ના મેં જોયેલા નથી શું છે ન્યુઝ તમેજ બ
પચા આપડે ગિરનાર પર્વત પર પચાસમાં પગથીએ એક અગિયાર કે બાર વરષના બાળકને સિંહ લઈ ગ ઈ લગભગ પચીસ ચ અ પચીસક જણા છે ઈ ગીરનાર ચડવા મા ગ્યા તા અને તમે કીધું તે એ પ્રમાણે જેને રાત્રિ રોકાણ કર કરેલું હતું અને એ છે ને ઇ અમુક વ્યક્તિઓ આગળ જતા રિયા તા ને અમુક છે ઈ પાછળ હતા. અને એમને છે ને સિહ કે ગમે ઈ કંઈક જોયું હશે ને આપડે છેન આટપ ચાડો કયરો એટલે સિંહે છે ઈ પછી આ બાળક ઉપર અટેક કયરો અને ઇ બાળકને ફાડી ખાધો ત્યાંને ત્યાંજ. એટલે છે ઈ ગમે ત્યાં ગમે ત્યારે આપડે છે ઈ કે આપને એજોયમેન્ટ મા ટે ફરવા હરવા જતા હોય તો વન્ય પ્રાણીઓને ક્યારેય છેડતી નય કરવાની. ઈ ક્યારેય આપડી પર સામેથી અટેક નથી કરતા. એટલે એમની ઉપર છેડતી નય કરવાની તમે એને છંછેડશો તો જ એ તમારી સામો થશે.
બિલકુલ બિલકુલ કેમ કે પ્રાણીને કોઈ વસ્તુનું આપણે નુકસાન ના કરીએ. તો એ એના રીતે પ્રાણી પોતે જાત તેજ નિકળી જતું હોય છે. એટલે આપ આપણે એને છેડતી કરીએ. તો પછી આપણી પાછળ જ પડી ને આપણને મારી અને ફાડીને ખાઈ જતું હોય છે. એટલે નાના છોકરાનુ એવા સ્થળ પર જતા ખુબ જ રાખવું જોઈએ. મારું એવું માનવું છે.
પછી ત્યાંનું એક છે. સાયન્સ પણ છે ને એક ડિસાાઈડ નથી કરી શક્યું. રહસ્ય ખ્યાલ છે. ત ઓછો એક છે ને એ તમે વહેલી સવારે મતલબ સૂર્ય ની પહેલી કિરણ આવે અત્યારે છે ને પાણી એકદમ ચોખ હોય છે. અને પાણી ના સાડિંગ છે ને એમાં આપણે જળ નો ધોધ આવતો હોય છે ને જતાશંકર માં એમાં ગોલ્ડન ગોલ્ડન કલરની સાઈડિંગ ના જે રજકણો હોય છે. એ શું છે? એ ખ્યાલ છે. એ તમને જો ખ્યાલ તો હું જણાવું. એ છે ને એ સોના ના રચકણો હોય છે. સાયન્ટિસ્ટો છે. એ બધા એ સોના ના રચકણો કલેક્ટ કરવા માટે થઈને પણ આવ્યા હતા.
પણ એ ક્યારેય છે એ દઈ ન શકયા. એ છે ને એક કુદરતી રીતે મળેલી છે. એ ગિરનાર ને ગોડ ગિફ્ટ છે. એ તમે ગમે ત્યારે જશો ને આવી રીતે ધોધમાં તો તમારે અર્લી મોર્નિંગ પહોંચી જવાનું મતલબ સાત થી સાડા સાત સુધી માં ત્યાં પહોંચી જવાનું. તો તમને છે આનો નજારો જોવા મળશે. પછી શું છે કે બપોર પછી આપણે જઈએ ને! તો બધા લોકો નાહતા હોય ને તો પાણી થોડું ગંદુ થઈ ગયું હોય છે. એટલે ગમે ત્યારે પણ તમે જાઓ ને ત્યારે આ રીતે જજો તો તમને છે. કુદરતી સૌંદર્યનો નજારો જોવા મળશે.
બિલકુલ બિલકુલ જવું જોઈએ. કેમ કે કુદરતી સૌંદર્ય નો માણવા માટે દરેક કેમકે ત્યાં જૂનાગઢ જવું. અને દરેક વસ્તુ નો અનુભવ લેવો જોઈએ અને અત્યારે તમને ખ્યાલ હશે કે ચોમાસા સીઝન છે તો અત્યારે તો ત્યાં ખુબ જ વાતાવરણ એક રમણીય એટલે દરેક એટલે દરેક વ્યક્તિ એ વાતાવરણ નો અનુભવ કરવો જોઈએ અને આગળ જતા આવો નવો અનુભવ કરે એવો આપણે કઈક એવો સંકલ્પ કરવો જોઈએ અને દરેક વ્યક્તિએ વેકેશનમાં જવું જોઈએ એવું મારું માન
એટલે આપણે છે ને સ્વિમિંગ પુલમાં જઈ અને પૈસા બરબાદ કરીએ છીએ. એની જગ્યાએ આપ કુદરત ના ખોડે જે સૌંદર્ય છે ને એનો આનંદ લેવો જોઈએ. બરાબર છે. કારણ કે આપણે એમાં તો છે એ આ આર્ટિફિશિયલ આનંદ છે. અને આમાં છે એ નેચરલ આનંદ મળે છે આપણને અને છે ઇ... ત્યાં તમને ઘણી બધી એવી વનસ્પતિઓ પણ જોવા મળે છે. પછી વન્ય જીવો પણ જોવા પડે છે કે ઈ કુદરતમાં ખોડે કેવું? કરે છે જેમ કે વાંદરાઓ છે, બરાબર છે. ઈ વાંદરાઓને તમે જોવો ને તો તમને એમ લાગે કે આ નિર્દોષ હાસ્ય.. છે એમ એટલી બધી મસ્તી કરતા હોય છે. એકબીજા એક... બીજા ઝાડ પર ચડશે પાડી આપસો એમ કેસે કોઈ છે ઈ એકબીજા ના માથા માંથી પેલી જુ કાઢશે પછી તમે કોઈ એમને જમવાનું આપશો તો એ પણ ખાસે તો તમને છે ઈ જોઈને આનંદ આવશે આપડે છે. તો પેલો જાદુગર આવે ને એ જોવા જઈએ તો એ જાદુગર માં તો શું છે કે એને પઠાવીને રાખવું એને ટ્રેન કયરુ એ એની પોતાની રીતે નથી કોઈ એન્જોય કરી શક
બિલકુલ બિલકુલ તમે જેમ કીધું કે હા એટલે દરેક વસ્તુ માં આપડે એ વસ્તુ ધ્યાન રાખવી જોઈએ અને આગળ જતા પણ એ વસ્તુ દરેક વ્યક્તિ ને સમજવી જોઈએ પણ એક વસ્તુ સારી કેહવાય તો મળીશું પાછા એક નવા ટોપિક સાથે ચાલો આવ
ઓકે ઓકે થેન્ક યુ.
થેન્કયુ થેન્કયુ.